જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મસ્ત મજા છે. કેમ છો તમે? સારું છે ને હા હા. શું છે હા બોલો. હા હા આજે બહુ મોટી અગિયારસ છે. ભીમ અગિયારસ છે. કે જે ભીમે અગિયાર હા હા અને જે ભીમે અગિયારસ કેરી એની છે આ અગિયારસ બાર મહિનામાં આ એક અગિયારસ કરો ને ભીમ અગિયારસ તો તમને બાર મહિનાની અગિયારસનું પૂન મળે એવી સરસ અગિયારસ છે આ
હમ
અને આજે બેનો દીકરીઓને બધાય છે ને અ જમવા બોલાવે અને એને અ ગામડા એવું હોય બનો દીકરી ન અગિયારસ કરવા ઘરે તેડી આવે
બરોબર
હા ખેડૂતો ની બધા હોય બહેન દીકરીઓને આજે અગિયારસ માં તેડી આવી એ ભાણેજ બધા ને રસ પૂરીને એવું જમાડે અને અગિયારસ કરતા એ બધા મોટી અગિયારસ કરે તમારે કેવું છે એ બાજુ
મારે આ બાજુ તો છે ને અગિયાર રસ નુ બહુ જ મહત્વ હોય અમારે અગિયાર આવે ને એના બે દિવસ પેલા બધા છે ને જે આપડે કેમ છોકરીઓ હારે હોય તો પિયર આવી જાય પછી અહિયાયા બે કોપ્પા આગડ રહે અને પછી અહિયાયા બધા જે કુટુંબી મળે મળે અને અગિયારસની શુભકામનાઓ આપે અને પછી અગ્યયાર વર્ષ નું વ્રત રે અને પછી અગિયારસ કૃષ્ણ વ્રતની એક ઓલી સ્ટોરી આવે છે મહત્તાની સ્ટોરી આવે છે એની એ લોકો બધા જાહેર માં શું વાંચે અને પછી રાત્રે જાગરણ કરે આજ કોઈ હુએય નહી
અચ્છા
નું અમારે અહિયાં મહત્વ એટલું બધું છે કે છે ને આખી રાત લોકો જાગે પછી કઈ આપણે કેમ ટીવી જોઈ ટીવી નઈ જોવાનું સત્સંગ કરવાનો પછી અમુક કુટુંબિકો એ લોકો કથા રાખે તો એમાં લોકો હાજરી આપે એટલે અમારે આ બાજુ તો ખરેખર બહુ હજ એનું ઇમ્પોર્ટન્સ છે અને અમારે છે ને અહીંયા આ દિવસે દાનં પુન્ય નું પણ બહુ જ મહત્વ છે આ દિવસે જે લોકો છે ને ગરીબોને દાન ખૂબ આપે કેરી આપે અનાજ આપે તે કોઈક પૈસા આપે જે પોત પોતાની બધાની પોતાની અનુકૂળતા પ્રમાણે આપે એવું હોય છે હું તો એવું કહું છું કે ગવર્મેન્ટે આવા દિવસોની એક આપણી સંસ્કૃતિ છે એની રજા આપવી જોઈએ
રજા આપી જોઈ બરાબર છે
આપી દેવી જાઈએ અને અમારે કેરીનુ ખૂબ જ આ બાજુ કેરી બહુ અમારે અહિયાં બહુ સારી આવે છે એકદમ મસ્ત મીઠી અને અત્યારે તો ભરપૂર કેરી આવે છે અને આમ જોવનું તો આ દિવસે આમ આમ જોવો તો કેરીનો લોટ ખુબ હોય આપ પણ કેરી સસ્તી એટલે ખરેખર આ દિવસે આમ કેવી છે ને સસ્તી હોવી જોઈએ પણ એવું નથી આ દિવસે આ દિવસે બધા લોકો એટલે કેરી અમીર ગરીબ જે કોઈ સ્થિતિના લોકો એ લોકો બધા આ દિવસો કેરી લેતે અને રસ કેરી રસ રોટલી જમે
હા આજે કેરી ન મહત્વ બહુ હોય છે ભીમ અગયારસે બહુ હોય છે હા હા અને કેરી ન પાકે એ ઉપલબ્ધ પ્રમાણમાં આ દિવસે ખુબ જ આવે છે અને બધા ખુબ સરસ રીતે તમે કીધું બહુ સરસ રીતે બધા અગિયારસ ને ઉજવણી કરે છે આ અગિયારસ એચ્યુ લેવું છે કે ભીમે અગિયારસ કરી તી
એમ
હા આ અગયારસ ભીમે કરી તી એને ભગવાનને પૂછ્યું શંકર ભોળાનાથને કે આ અગિયારસ કરવાથી શું મહત્વ તો એને કીધું કે હું તો ભૂખ્યો રહી નથી શકતો કે અને ભૂખ્યા રહેવાનું કારણ નથી એ કે તો કે કેઈ કે જેટ સુદની અગયારસ તુ કરીશ તો તને બારે મહિનાની અગિયારસ નું ફળ મળી જશે
બરોબર
એટલા માટે આ અગિયારસ નું મહત્વ છે અને ભીમા આ એક અગિયારસ કરતો એટલે ભીમ અગિયારસ તરીકે એનું નામ પડી ગયું અને આ અગિયારસ તો એને પાણી વગર કરી હતી એટલે એને નિર્જળાએકાદશ તી કેવાય ઘણા લોકો તો બપોર પછી પાણી નથી પીતા અગિયારસ ને દિવસે એમ કે અગિયારસ મોટી અગિયારસ છે એટલે પાણી નહી પીવાનું બપોર પછી અને આખો દિવસ પાણી વગરનો કાઢવાનો અને એટલે નિર્જળા એકાદશી કરે છે કે ભીમ અગિયારસ બધું આ એક જ એકાદશ શી કહેવાય છે
હમ
એ બોલો
બસ બીજું તો એવું છે કે છે ને અગિયારસ આમ તો ખબર છે કેટલી આવે અગિયારસ આખા ઓલા વરષમાં ખબર કેટલી અગિયારસ આવે
હા બાર આવે અધિક મહિનો હોય તો બે વધે એટલે ચોવી અ અ બાર દુ ને ચોવીસ અગયારસ થાય
બરોબર ચોવીસ થાય અને અધિકને હોય તો ચોવીસ થાય
હા ચોવીસ તાય તો કારણ કે મહિનામાં બે અગયારસ આવે પંદર પંદર દિવસે
બરોબર એટલે એમાં હું છે અગિયારસનું આધ્યાત્મિક પણ મહત્વ છે અને એક રીતે તમે જોવ ને તો એમ કેવા માંગે છે અગયારસ જે દિવસોમાં આવે છે ને એ દિવસે ઉપવાસ રહેવો જોઈએ જો તમે ઉપવાસ રહ્યો તો તમારું શરીર છે વૈજ્ઞાનિક રીતે એ ડિટોક્સ થઈ જાય એકદમ સાફ થઈ જાય આપડુ શરીર શું કામ કે જેમ તમે ભૂખ્યા રહો ને એમ શરીર ને કઈક અંદર થી હુચકો પડે એટલે જે આપડે શરીરનો કચરો હોય ને એકક્સ્ટ્રા એ બધો કચરો દૂર કરે શરીર શરીર સતત વર્ખમાં હોય એટલે અમુક લોકો છે ને સલી અગિયારસે રહે છે આખી આખી અને એવી રીતે નકોડી રહે આપડે અમુક લોકો એવી રહી છે કે જે લોકો ફરાળ જ ખાયા કરે હવાર ના ઉડે ત્યારથી ઓ આજ તો અગિયારસ છે એટલે એટલે હું મત મતલબ એને ભૂખ લાગતી હોય બહુ પણ એને અગિયારસ હોય તેની સ હારી છે હાચી છે પણ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપડે શરીરને એક દિવસ શાં તી મળે ખોરાક તમેને તો વર્કઆઉટ ઓછું એટલે બીજું કામ એને ખુજે બીજું કામ કરી શકે એવું છે અને એ રીતે આવે છે દિવસો વૈજ્ઞાનિક દ તે જોઈએ ને તો એક દસ દસ દિવસે આવે ટોટલમ જોઓ ને તો દસ દસ ને દસ એમ થાય એટલે દસ દિવસે એક અગિયારસ આવે બીજા પાછ દસ દિવસે બીજા અગિયારસ આવે એ જે દસ અગિયાર દિવસનોો જે મેળ છે ને એમાં હા વૈજ્ઞાનિક રીતે વૈજ્ઞાનિક એમ કતા હોય છે કે રેવું જોઈએ અને આપડા જે ઋષિમનિઓ પૂર્વજો છે એને આ અગિયારસો ન મહત્વ એટલા માટે આપેલું છે અને રિયલમાં છે જ કે અલ લોકો એ બને ફળ આહાર પર રહે ફળ એટલે એક પ્રકારનો રસ એ રસ શરીરમાં જાય તો રિટોક્સ શરીરને કરે કરેને કરે એની કોઈ આડઅસર કે એવું કઈ ન હોય એના કારણે બીમારીઓથી લોકો દૂર રહે બરોબર અને હાલમાં તો અમારે તો અહીં કેવું છે ખબર છે કેરીની સિઝન એટલી બધી ઉપડી ગઈ છે એની કોઈ તમેમદ નો આવ એટલી કેિન અમારે અહિયાં કેરી એટલી ઢગલા પટલા બંધ કેરી અમારે એવી કેરી આવે છે નીચે જે આપણેે હું જાાડવા પરિસ્થિતિ છે જે નીચે પડે ને ઈ ઈની લેવાની ઉપરથી જ એ લોકો તોડી નાખે અને પછી એને બે દિવસ રાખે એટલે મસ્ત કેરી બની જાય અહિયાં અમારે પટ્ટો આખો છે ને જે એમાં કેસર કેરી બહુ હારી આવે છે ઉપરાંત કેરીના પ્રકાર પણ ઘણા બધા છે દશેરી ઘેરી આવે હા પછી ઓલી કઈ નામ ભૂલી ગયો
લંગડો આવે છે દશેરી આવે છે કેસર આવે છે હાપુસ આવે છે અને તમારે તો ઈ સાઈડ જમાદાર બી સારી આવે
અરે જમાદાર તો બેસ્ટ બહ મસ્ત
હા શોશિયા ની કેરી હોય છે. શોશિયાની કેસર કેરી બી આવે છે.
સોશિયાની કેસર કેરી આવે છે, પણ આ તમે કીધું ને જમાદાન, એ તો નંબર વન કેરી કેટેગરી વાળી વસ્તુ છે. જમાદાન ઈ એન એનું શ્રીફળ એકદમ મીઠું હોય, અને ઈ તમને ક્યાંય વેચવા તમે જોશો નહીં, ઈ બધી જ કેરીયું એક્સ પોર્ટ થાય છે. આપણે અહીંયા અમુક લોકો લઈ ન શકે. હા એનો રેટ એટલો ઊંચો હોય છે. ત્રણ હજાર રૂપિયાની ઓલી હોય છે ઈ દસ કિલો. હા. ઓછામાં ઓછી. જો તમે કદાચ બહું આપડે હું કેવાય, શોખીન હોવ કેરીના તો તમારે બુકિંગ લેવું પડે, તો તમને એટલા રૂપિયા કિલો મળે કેરી. ત્રણ ચાર હજાર રૂપિયા કિલો ટેરી
હમ્મ-હમ્મ, અચ્છા-અચ્છા.
એ પણ જે લોકોને કેરીઝ પસંદ છે, જેનો શોખ છે આંબાઓનો, કેરીઓનો તો એના માટે આજ વસ્તુ બહુ હારી છે, એમ છે. અને એના અથાણાંય હારા બને.
હા.
હા એના અટ અથાણાં આપણે કેમ ખટાશ હોય, હા ખટાશ ન હોય એના આથણામાં. મીઠાશ હોય, આવું કંઈક નું નહીં કે આ ખરેખર એવી વાત છે. મીઠાશમાં અથાણા બને. એક વખત જીવનમાં આવે છે. ચકી કેરી, જમાદાર કેરી ટેસ્ટ તો કરવી જ જોઈએ.
અને તમે જે વાત કરી અથાણાની ઇ તો બહુવજ સરસ વાત કરી છે, કારણ કે આપણા વડીલો ઈ બધી અથાણા ને એ બધું બનાવતા ઘરે અને એનું પણ વિજ્ઞાન છે કે ઈ આથાણામાં તમારે બધું અંદર મિક્સ આવતું ખટાશ, ગળપણ તીખાસ, બધું મહત્વ આવતું એટલે તમારા શરીરમાં જે કઈ ઉણપ હોય ને, તમને દેખાતી નોતી, કારણ કે એમાં ખટાશ ના હિસાબે, મીઠાશના હિસાબે તમારા શરીરમાં આપણા વડીલોને કોઈ દિવસ બી ટ્વેલવની આચારથી કોઈ દિવસ તકલીફ નથી થઈ નથી. કોઈ દિવસથી નહી, કારણ કે એમાં બધું મિક્સ આવતું અંદર અને એ લોકો બધાય અથાણાની બધું સિઝને સિઝન ના બનાવી લેતાતા. હવે કોઈ ખાતું નથી, એટલે બધાને વિટામિનની ઉણપ થાવા મંડી. એ એક વિજ્ઞાન છે કેરીનું.
કે કેરી ખાવાથી આચાર ખાવાથી એ કે તમને તમારી ઉણપ બધી બી ટ્વેલવની બધી ઓછી થઈ જાય. છે બધું મિક્સમાં પણ તમારા શરીરને જે જોઈએ છે એ બધું અથાણામાં પૂરું છે આવી એક ભી માન્યતા છે.
હા હા
તમે એક, હા બોલો
કે આવી એક માન્યતા છે તમે એક વસ્તુ ટ્રાય કરી જોજો કે અથાણું ખાવાથી તમારા શરીરમાં કઈ બી નુકસાન નહી થાય અને તમને જે ઉણપ ઘટતી હશે એ બધી તમને મળશે એમ,
સારૂં કેવાય. આ વાતનો મને તો કસેજય ખ્યાલ જ નહોતો અમે જે કીધું એ પ્રમાણે હવે હું જોઈ લઈશ બીજી
હા જોઈ લેજો હો,
બી ટ્વેલવની ઉણપ હોય તો અથાણું આરોગવું
જરૂરી છે.
બરોબર છે.
એટલે બધા સિઝનમાં અથાણા બનાવે છે. અને એને પંદર દિવસ મહિનો દિવસ રાખે છે જેથી બધું સહેજ સરખું મિક્સ થઈ જાય છે. અને પછી ચોમાસા ટાઈમ જયારે વરસાદની આવેને ત્યારે બધા ખાય છે એટલે અથાણામાં એક રસ બધો થઈ ગયો હોય અને એ ખાવાની ખુબ જ મજા આવે છે. તમે એક વખત ટ્રાય કરી જોજો.
એક વાર ચોક્કસ ટ્રાય કરી જોઈશ. બી ટ્વેલ છે ને મને પ્રોબ્મ બી ટ્વેલનું
અચ્છા અચ્છા કરી જોજો બરાબર. ઓકે તમારી સાથે હા કેરીની જે સીઝનની અગારે વાત કરી તે ખૂબ જ આનંદ થયો ફરી આવી એક વાત લઈને આપણે વાતચીત કરશું. બરાબર? ઓકે જય શ્રી કૃષ્ણ આવજો જય શ્રીષ્ણ.